બોલો બોલો ભાઈ.
બસ બસ મજામાં. બસ આમ જ હવે મેં કીધું નવરો છું. વાતચીત કરું બેઠા બેઠા કંટાળો આવે ઘરે કોઈ છે નય.
બરોબર. રજા છે આજે કે?
આજે રજા થોડું તબિયત એવી હતી. એટલે મે કીધું નથી જવું એમ.
તમારે તો ચાલુ હોય એ યુએસએની કંપની છે. એટલે સેટરડે વીક.
ચાલુ હોય, ચાલુ હોય.
અમારામાં કંપનીમાં આઈટી કંપની છેને તમારી? જો એમાં તમને શું કેવ એક્સ્ટ્રા.
ઇન્ટેન્સિવ ઈસેન્ટિવ.
હા હા.
એનસીઆરતી મળેને.
શું વાત છે.
હમ, તમને ની મળતું.
મારે તો ક્યાં યાર એવા નાસીબ તમારી જેવા.
એવુજ એમ, બરોબર. અલગ અલગ કંપનીઓમાં અલગ અલગ હ અલગ અલગ રૂલ હોય.
વસ્તુ સારી છે પણ એન્સીિડમ છેને.
બસું માણસને કામ કરવાની ઈચ્છા હતા એમ. ગદારે. કે જે જેટલું કામ. કરીને પણ પૈસા મળતા હોય ને તો આમ ધગસ જાગે માણસની કામ કરવાની. એવું હોય પેલું શોષણ જે એવું લાગે.
હા હા હ.
ગમે એટલું કરો કે જે મળવાનું જ મળવાનું છે.
આપડે બી જોવ ને આવ વધારે અમુક કામ આવે તો સારું મજા આવે ને એમ કરવાની.
હમ હા હા. પૈસા જ છે ને હણા તો વધી હોય વધારેમાં વધારે જરૂરિયાત પૈસા નની એ માણસના.
પૈસા વગર કઈ નથી પૈસા હશે ને તો તમે બધું ખરીદી આપશો. ખુશી ભી કરી દી અસો લોકોની.
સાચી વાત છે.
પૈસા હશેે ને આપડી જોડે તો. તો લોકો ખેંચાતા ખેંચાતા આવશે નહી હોય તો દૂર ભાગી જશે.
હમ સાચી વાત છે.
સૌથી મોટો સાથીદાર છે ને ભ પૈસા છે એને સાચવીને રાખવાનું.
પૈસા કમાવા જરૂરી છે ને પૈસા સાચવવા જરૂરી છે.
હા હા.
અમુક લોકો પૈસા વળખી નાખાય હોય એટલે. અમક અમુક લોકોગુ પીઢી હ હ.
છેલ્લા પછી બસ થાય કેમકે પેલા તો કઈ સેવિંગ કરી ના હોય અને એને ખબર ના હોય કે સેવિંગ કરવાથી શું થાય સેવિંગ તમે કરશો ને. તમારે જારે જરૂર પડશે ને ત્યારે બહ એટલે બહ કામની.
હમ પૈસા કામવા. બરાબર. અમુક પીઢીઓ નહતી પીઢીઓ અમુક પીડી થઈ જ હતી પહેલા બાપ દાદા ભેગું કર્યું ને ભ છોકરાઓ વેડફી નાખે.
એમના માટે તો ભેગું ભેગું હોય.
તો ભાઈ. વેડ આપવા માટે થોડી ભેગું કર હોય.
વેજ હોય ને છોકરાઓને તો થોડીમને ખબર હોય કે. એમને તો એમ હોય કે મારે બાપ દા. મારા માટે જવું બધું તારા માટે કરવું ઠીક પણ. તારા બી આગળ આપવાનું ને.
હા વિકાસ કરવો પડેને. એમનો ખજાનો ખાલી થ ગ હ ખજાનો ખાલી થઈ ગાય એમ તો.
એ બાપ દાદા ના ભાઈ લેવાઈ જાય.
હ. મા મને આખી જિંદગી ભેગું કરે અનેને આ લોકો ઉડાવ નાખે.
સતક.
બરાબર છે તો હવે બધા છોકરાઓ તો સમજુ છે ના. બ આવે વાપરે એમ અમુક આપણેે એમ. એમ કહીએ ને કે ભાઈ જે જરૂરતની વસ્તુય એનો જ. ઉપયોગ કરો એમ જેમ જરૂરી નથી એમાં ખાલી ખાલી પૈસા નહીં વળવવાના.
બરોબર.
કે આ વસ્તુની આપણને જરૂર છે કે્યા કઈક કામમાં આવું છે. છેદ કઈવીી. કેમ કે હવે કપડાં નથી તો કપડાં લાવાય તો લઈ આવો એવું નહી કે પાંચ જોડીને દસ જોડી પડે અને બી ભર ભર કરવાની એવું નહી.
બરોબર.
તો પૈસા આપણને કામમાં આવેને પૈસા આપડે હાચવીધો.
હમ.
એવું છે જરૂરિયાત પ્રમાણે જ પીસા વાપરવા પડે.
અમારા તો જોવોને યાર છોકરાઓ ખતરનાક રીતે ખર્ચો કરે. એ હમણાં જ મેં છો પરાના એક લાખ રૂપિયા આપ્યા તો બરોબર ત્રણ દિવસ પેલા ફરીથી બા પલા ખોટી ગ મારે વાપરવા છે.
બોલો. બરાબર. સમજે નહી.
સમજો તો વાંધો નય ચલો પણ સારી રીતે વાપરોને તો જ્યા વાપર વાપર અધી અલગ અલગ જ.
બરોબર, ફરવાવામાં અને બધા બારમાં એમાં વાપરતા હશે.
આપડે તો ચલો ભેગા કયરા છોકરાઓ માટે છોકરાઓ એમના છોકરાઓ માટે ભેગા નઈ કરે તો ભાઈ ક્યાં જશે.
સાચી વાત છે. હમ, દિસા સારી દશા ઓટોમેટિક સુધરે તમે ઇન્વેસ્ટ કરો સારી જગ્યાએ એમાંથી રિટર્ન મલે એવું કઈ કરાયને.
હા, મેંબી રિયા ઇન્વેસ્ટ જ કર્યુંતું એમ. છોકરામાં અમને એમ કે રિટર્ન મળશે પણ અમારા છોકરા પે લોસ કરી ગયાને
અ છોકરા હવે બરાબર છેકે છોકરામાં ઇન્વેસ્ટ કર છોકરા હવે સમજે શું કરવા આપણેે સમજાય. પણ એ લોકોને એમ કે કીધે રાખે પણ
બાપાનું ભાઈ ખતમ થઇ જશેને ખજાનું કંઈક. ઉપબર પડશે.
મહેનત કરવી પડે પછી રાત દાડો એક કરવા પડે.
હમ, ત્યારે જ ખબર પડે ને ભાઈ એમનામ તો થોડી આલોકન સમજાય. અત્યારની જનરેશન તો બો
ઝેનઝી ઝેનઝી એટલે આ લોકોને ઇન્સ્ટન્ટ બધું જોય
એક.
ઇન્સ્ટન્ટ અમીર બની જવું છે.
એમનેમ થોડી બના એમ. બાપ દાદા ઘસાઈ ઘસાઈને અમીર બયના.
તળિયા ઘસાઈ ગયા પણ તે.
તળિયા ધસાઈ ગયા.
એતો પેલું છેને કહેવત છે. કરત કરત અભ્યાસ જળમતી હોતો સુજાન. રસરીયા અવત જાતે સરપલ પડત નિશાન. હા, જેટલો અભ્યાસ કરો. એટલું કામમાં આવે. રહેવાનું છે.
છોકરાઓન તો ક્યા યાર. અભ્યાસ કરવો છે એમને એમને તો ખાલી ઉડાવા છે.
બરોબર. હમણાં ક્યાં મોટો શું કરે છે. ધેરે જ રેય?
મોટો ઘરે તો ઓછો રેય બાર વધારે રે.
હમ, ઉપરે રાખે એમ.
હા રકડબતી
ક્યારે મુંબઈ ક્યારે દિલ્હી ફરે રાખતો હશે.
મુંબઈ દિલ્લી તો એમ ન એમ જત તોએ મહિનામાં અઠવાડિયામાં જતો હોય ફોરેન. ટ્રીપ મારવા હા હા. વિચારો મારું કેટલું હોય ને કેટલા દેવાના છે. મહિનાના કેટલા દિવોષ મિનિમમ લોકોની હને આખા વર્ષની સેલારી એમાં જતી રે મારી એક
બોલો વિચાર કરો ઘરમાં
નાનો નાનો તો સારો છે પણ એ બી હમણાં થી
શીખ્યો એના જેવું શીખી ગયો હશે.
કે ભાઈ મોટો ભાઈ જાય છે તો ઊભી જયશ એમ
પપ્પા આને કશું કેતા નથી હ પપ્પા આને કશું કેતા નથી એટલે મારે એમનેમ તો બેસ સાય ની કે બના હું કક કરુ
બાપો બી એવોજ હતો ને.
આપડે તો સમય આવેલો સુધરી જવાય ને પછી આમ
હું બાપુ વિચારે કે હવે એમના સમય આવશે એટલે એ સુધરશે
હમ્મ બરાબર. બીજું તમારે પેલા મોટા ભાઈ ક્યાં ર છે મુંબઈ
મોટા ભાઈ ના ના અમડ બેંગ્લોર ગયા ને મુંબઈ થી ટ્રાન્સફર મળ્યું એમને હમ્મ.
હા પેલા રેલવેમાં ડેપ્યુટી મેનેજર કે કઈક છે ને.
હા અત્યારે તો ડરેક્ટ ડાયરેક્ટર બની ગયા.
હમ્મ.
ટ્રાન્સફર થયું ને એમનું પ્રમોશન થયું.
સરસ સરસ એમના કઈક બે છોકરા છે ને.
અ બે છોકરા છે અને એક છોકરી છે.
હમ્મ.
હ બે છોકરામાં એક છોકરો તો ફોરેન છે હ. આઈ ટી કંપનીમાં જોબ કરે છે હ. અ નાનો છે એ ઈન્ડિયામાંજ છે એમના અંંડર કામ કરે છે. રલવેમાં જ છે અને છોકરી છે એ આપ ડ ફેશન મોડલ છે.
બરોબર. મોટો તો પહેણાવા જેવો થયો હશે હવે.
હા હ મોટો તો પહણાવા જેવો થઈ ગયો.
બરોબર કોઈ હારુ હોય તો જોય પછી પાત્ર કોઈ.
ના ના અત્યારે કે થોડા મને જે ગમતું હશે ત્યાં હું કરીશ.
એવું કે હા સાચી વાત ના ના મહેનત બી થાય પછી એમ પરાણા કરે મતલબ નહીં
હા એટલે અમે કીધું સારું સારું વિચાર છે એનો.
હમ્મ.
મડી જાય ને કઈ વાંધો નહી એમ એ જોતું હોય.
હમણાં એવું જ કલ્ચર છે જો બહાર સમાજમાં ઓછું મેળ પડે. હ ને આમ બાર જોએ છોકરાઓ એકબીજાને ગમાડી લે.
અત્યારના જે જનરેશન છે ને એમાં અરેન્જ મેરેજ કરવા બહ પેલુ અઘરી વસ્તુ છે હ હા. કારણ કે તમે જોશો બે માંથી ચાર તો એમને મળી જતા હશે છોકરાઓને. છોકરીઓ બીજાજે સમા સમાજ કરીને કરતા હોય સમાજ વાળા જ બીજાની જોડે પાાગી જાય.
સાચી વાત છે.
એવું છે આમાં.
પેલા જેવું નહીિ રહ્યું જમાનું બદલાઈ ગયો હવે.
અરે હોય બહ ખતરનાક બદલાવ છે.
પહેલા તો. પેલા તો એવું હતું કે આમ કે ને મમ્મી પપ્પા કા તારા અહીંયા પૈણનું એટલે પનું. બસ. નક્કી કરાવ દે આપણને ખબર ના હો હમ. આપણાને ખબર ન હોય નક્કી કરી આવે.
સારું જાલ મારે કોલા હો છે. તો રમ કરનો પછી ઓકે હા.